હેલો કેમ છો તમે
બસ મજામાં મજામાં તમે તો શહેરમાં જઈને ગામના ગામનું જીવન તો ભૂલી જ ગયા છો લાગો છો એવું છે ગામડામાંનું જીવન તમને ખુબ સાદું સાદું લાગતું હશે અને ત્યાં શહેરમાં જઈને તો તમને અ ખુબ સરસ મજાની રોશનીઓ નવી નવી સુવિધાઓ ને તકોને બધું મળે છે તો તમને કેવું અ લાગે છે ત્યાં જઈને ગમે છે ખરું કે પછી ગામડાની મીઠી માટીની યાદ આવે છે ખરી
સાચું કહું તમને તો મને એમ લાગે છે કે શહેરની એક મજા તો છે ખરી પર જે કામ તમને જે અહેસાસ આપે એ તમને શહેર ના આપી શકે જો તમે ગામમાંથી આવ્યા હો તો ને હાલ માં હજી નવું નવું આવ્યું છે એટલે અહિયાંના રેન સેન થી જરાક ટેવ પાડું છું ના તૈયાર થાવું છું કે કેમનું થાય એટલે કે અહંયા એવું છે ને કે આપડા ગામ કરતા અહિયાયા જીવન ખુબ જ તેજીથી ચાલે આપણેે ખુબ આરામથી જીવતા લોકો ને આરામથી કામ કરતા બધું ઠેકાણે રાખતા કરતા રહીયએ આજુબાજુ વાળા સાથે આપણે ઓળખાણમાં રહીએ અહિયાં એવું કશું એ નથી ને આ વસ્તુ મને જરાક નવી લાગી ને જરાક આનાથી ટેવું પાડું છું બાકી ગામની યાદ તો આવતી જ હોય ખરી સો ટકા
એ વાત સાચી મને જે લોકો જાય છે ને એ લોકોનો રિવ્યુ આજ હોય છે કે ભાઈ ગામનું જીવન એ ગામનું જીવન અ ખાસ કરીને લોકો જે ખુબ યાદ યાદગાર વસ્તુ હોય છે એ એકદમ ચૂલાની રસોઈ છે પૌષ્ટિક ખાવાનું છે અ તમારે ત્યાં તો પીઝ્ઝા અનેને બર્ગર નો અત્યારે ટ્રેન્ડ ચાલતો હશે અહી ગામડામાં તો પીઝ્ઝા એટલે બાજરીનો રોટલો ચૂલા પર શેક્યો હોય એના પર લસણ ની ચટણી લીલા કાંદાનું શાક અને મા માખણ લગાડીને આપે ને એજ અમારો પીઝા ને એટલો હેલ્ધી પીઝા કે તમે એ ખાવ ને તો તમે ચાર માઇલ દોડી જઓ ને તો પણ તમને થાક ના લાગે એજ બાબતમાં જો શહેરના પીઝાની વાત કરું તો એ મેંદાના રોટલા એ બારગામ ખાવાનું આપણું ભારતીય ખાણું તો નહી જ પાછું એટલે એક તો ખાવા પીવામાંને એનાથી પેટ ખરાબ થાય મેંદાથી દરેક વસ્તુ એક લિમિટમાં સા સારી હોય છે પછી મેંદાની ઉપર તમારો ચીઝ હોય જેમાં ઘણું બધું કોલેસ્ટ્રોલ હોય ને જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય પછી એના પર જાત જાતના ટોપિંગ્સ હોય બરાબર લાઇક એટલે સ પીઝા વાળો કઈક ચીઝી પીઝા નું મેં કઈક નામ સાંભળ્યું છે, એટલું બધું ચીઝ તમારી એક સાથે તમારા પેટમાં જાય અને એ આંતરડામાં ચોટી જાય ને તમને ખબર છે કેટલા દિવસ સુધી પાચન થતું જ નથી એ બધી વસ્ત એના કરતા અમારો ગામડાનો પીઝા સારો પણ એટલી જ મીઠાશ અને એટલું સત્વ પણ તમે ત્યાં છો તો અમુક ફાયદા અને ગેરફાયદા બંને જો બધી વસ્તુના ફાયદા અને ગેરફાયદા હોય છે, ઉજ્જવળ ભવિષ્યની તકો શહેરમાં તમને કદાચ વધારે જોવા મળે જે ગામડામાં મેળવતા તમને ઘણો લાંબો સમય લાગી જાય તો તમને બીજું શું ફાયદાકારક લાગે છે ત્યાં જઈને એવી કઈ તકો લોકોને મળે છે, જેનાથી લોકો ગામડું છોડીને શહેરી જીવન તરફ લોકો વધારે આકર્ષાય એનું મૂળ કારણ શું હશે?
અ તમને સાચું કહું ને તો શહેરમાં એક જ વસ્તુ છે કે અ તમને બધું આસાન રૂપે મળી જાય છે જે આપણે ગામમાં વસ્તુઓને મેળવવા માટેની મહેનત કરીએ ને એ શહેરમાં એ મહેનત જતી રહે છે. જેમ કે તમે હમણાં વાત કરી પીઝ્ઝાની વાત સાચી છે કે પીઝ્ઝા આપણા સ્વાસ્થ્ય માટે સારો નથી પર પીઝ્ઝા એવી વસ્તુ છે ને કે જે તૈયાર તમને મળી જશે હવે તમારી સાથે હમણાં વાત કરું છું તો હું શહેરમાં છું તો હું મોબાઈલમાં એપ્લિકેશન છે, એમાં પિઝઝા ઓર્ડર કરું ને મંગાવું તો મને ઘરે આપી જાય એટલે મારે એક રસોઈ કરવાની મહેનતે ઓછી ને મારે બેઠા બેઠા ખાઈ લેવાનું. આ ફાયદો છે જે મને લાગે છે શહેરમાં ખૂબ જ કામનો છે અને આ એક એવો ફાયદો છે જે હું પોતે અપનાવીને બહુ જ ખુશ છું અને સાચું કહું તો આ એક એ એવો એક એક્સપિરિયન્સ છે જે તમારે પણ ક્યારેક મેળવવો જોઈએ તમે શહેર આવશો તો હું તમને ચોક્કસથી પીઝા ખડાવીશ એક જ શ કે તમારે મારા માટે આપણા ગામડાનો પીઝા લાવવાનો કારણ કે એ પીઝાને ના ભૂલાય પણ એની સાથે એવું છે કે શહેરમાં કામ કરીને આ પીઝા બનાવવાની તાકાત નથી રહતી સાચું કહું તો અને તમે મને હમણાં એક સૌથી મોટી વાત કરી એ છે કે શહેરમાં શું બદલાઈ જાય છે એવું કે લોકોને ત્યાં જવું ગમેે છે સાચું કહું તો શહેરમાં સૌથી સથી મહત્વની વાત છે જે બદલાય છે એ એવી છે કે તમને બધું આસાન રૂપે મળી જાય છે પણ તમારે એના માટે મહેનતે કરવી પડે છે ને જે તમને આગળ જતા ખબર પડશે કે કેવી મજાની વસ્તુ છે તમારે પિ્ઝા ખાવો છે પણ તમારે મહેનત કરીને આખો દિવસ નોકરી કરવાની તમારે સારી નોકરી જોશે તો તમારે આખો દિવસ કોલેજમાં ભણવાનું ને સારી વિદ્યા પ્રાપ્ત કરવાની. ને એજ છે કે અહીંયાના લોકો સાથે તમે થોડું હલનચલન રાખો વાતો કરો તો તમને ઘણું શીખવા મળે કારણ કે આ લોકો ઘણું આગળ વધી ચુક્યા છે ને એ આપણા જેવા લોકોને ખૂબ જ કામ આવે સમજવા માટે એટલે હું તમને નિમંત્રિત તો કરીશ જ શહેરમાં આવા સાથે તમારે બીજું એવું શું જાણવું છે જેનાથી તમને શહેર આવવાનો ઉત્સાહ વધે તમે મને કહો
અરે વાહ અ મેં તો શહેર વિશે ખાસ તો મેં બધા મારા અ બહેનપણીઓને એના સાથે જે સાંભળ્યું હતું ને એ એવું સાંભળ્યું હતું કે ત્યાં છે ને આખી રાત લાાઈટો ચાલુ હોય દિવાળીમાં પણ રોશની ખુબ સરસ હોય આપણેે અહીંયા ગામડામાં તો કેવું કે સાડા સાત આઠ વાગે ને એટલે મીન્સ કોઈને પણ ઘરની બહાર નીકળવાની પરવાનગી ખુબ ઓછી હોય છે આંગણામાં જોઈએ તો આપડા પાળતુ ઢોરો હોય છે ગાય હોય છે કારણ કે ગાય ભેંસ બકરી એ બધું હોય છે જેનેને વહેલા સૂવું અને વહેલા ઉઠવું લગભગ નવ દસ વાગે તો આખું ગામ જાણે સ્મશાન જેવું થઈ જાય એક ચકલું પણ તમને ફરક તું દેખાશે નહી જયારે હમેં સાંભળ્યું છે કે તમે ભાઈ શહેરમાં જાવ ને ખાસ કરીને મને કોઈક એવું કહ્યું હતું કે મુંબઈ સિટી તો છે ને ચોવીસ કલાક જાગતી હોય આખો દિવસ રાત રાત આખી એની લાઈટો ચાલુ હોય ને ખાસ કરીને દિવાળીમાં જે રોશની જોવાની જે ત્યાં મજા આવે છે ને તો મને કોઈ મને એવી બહુ ઈચ્છા છે કે એકાદ વખત છે ને દિવાળીમાં ત્યાં બધા ભેગા થઈને ત્યાં રોશની જોઈએ કે સરસ મજાની મજા માણીએ ને જાત જાતનું બધું નવી નવી વસ્તુઓ ખાઈએ સાથે સાથે એ પણ ડર લાગે છે કે અમારી જે અહીની રહેણી કરણી છે. અ એકદમ ગામડામાં રહીએ છ છેએ ને એકદમ રોટલો ને શાકને એવું ખાવાની ટે હોય ને ત્યાં જઈને પછી આવું બધું જો ખાવું પડે તો એ અમારા શારીરિક સ્વાસ્થ્ય માટે મારા એટલે કોઈના પણ જે હંમેશા ગામડામાં રહેતું હોય એ એની હાર્ડ લાઈફ થોડીક હોય કે ભાઈ ચાલતા કિલો કેટલાય કિલોમીટર ચાલતા જવાનું ચાલતા આવવાનું એટલે શરીર છે ને એકદમ મજબૂત થઈ જતું હોય છે ગામડાના લોકોનું જે શહેરી વિસ્તારમાં છે ને ટ્રેન લોકલ બસ રિક્ષા પછી મેટ્રો ને એવી જાત જાતના વાહનો મળી જાય છે ને એટલે તમારે શરીરનું હલન ચલન થતું નથી. જેને કારણે તમારામાં શરીરમાં છે ને જાત જાતના રોગો ઘૂસી જાય છે તો શું આ ત્યાં આ વાત સાચી છે ખરી કે તમારું ચાલવાનું ને બધું ખૂબ ઓછું થઈ જાય છે તમે ત્યાં જાઓ છો ત્યારે
તમને સાચું બહુ તો ચાલવાનું એવું કઈ ખાસું ઓછું થતું નથી એનું મૂળ કારણ છે કે તમારે રેલવે સ્ટેશનથી ઘરને ઘરથી રેલવે સ્ટેશનનું હલન ચલન જ કરવું પડે કારણ કે અહીયાંયા સૌ સૌથી મોટું એ વાત છે કે તમારે ખર્ચો ખૂબ જ સાચવીને કરવો પડે કેમકે બધી વસ્તુઓ ઘણી મોંઘી છે આપણા ગ્રામ્ય વિસ્તાર કરતા અને એ વસ્તુ સાચવીને કરતા અને એવી રીતે એને કરતા જે થી આપણું શરીર પણ સાચું રે ને આપણો ખિસ્સા પણ સરખા રહેે એટલે અહિયાં હલન ચલન તો ખૂબ જ થાય છે પર તમે માનો તો એક વસ્તુ છે અહિયાં હા દિવાળી પર ઘણી બધી લાઈઇટ છે ને બહુ બધું છે. પર અસલમાંજા આપણા લોકો હોય તો જ દિવાળીની હોય એ હું માનું છું શહેરમાં લાઈટ ને આ બધો વિસ્તાર તો બસ એક દેખાવો તમે માનશો તમે એકવાર જોશો એટલે તમને ખબર પડી જશે કે આપણું ગામ કે મા આના કરતા સારું છતાંય તમે એક વાર અહિયાંયા આવી જુઓ જેથી તમને ખબર પડે કે અહિયાનું અહીંયા નું રેણ સેણ કેવો છે ને અહિયાંયા જીવન કેવી રીતે ચાલે છે એટલે હું તમને સ્વાગત કરીશ અહીયાંયા આવશો તો અને તમને પીઝા ખવડાવીશ આ ગામની વાતો કરીને મને ઘણો આનંદ મળ્યો તમારી જોડે તમારો આભાર.
ખૂબ ખૂબ આભાર.